હાલોસ્તે.
હલો નમસ્તે કેમ છો.
મજામાં
હવે આપણેે આજે પરવાર ની વાત કરી
હા બિલકુલ જરૂર
હવે પરવારની વાત કરીએ તો મને હમેશા શાંતિ મળે છે પરિવાર નું જીવન બહ મહત્વનું હોય છે ને
હા બિલકુલ પરિવાર વગર જીવન દૂરી લાગે છે ઘરમાં બધા સાથે હોય તો ખુશી વધારે છે
તમે બિલકુલ સાચું કહ્યું પરવારમાં એક એકબીજાને કાઢવી કરવી અને સહકાર આપવો બહુ જ જરૂરી છે
બિલકુલ સાચી વાત છે દૈનિક જીવનમાં બધા ફેમિલી સપોર્ટ હોય તો બધાને કામ સારા રીતે થઈ જાય છે
હમ જયારે થાક લાગી ત્યારે ઘરની યાદ મનને શાંત ી આપી છે
ઘર એટલે એક એવું સ્થાન છે જ્યાં પરિામ અને સમ સમજ હો સમજ હોય
સાચી વાતચ છે અને પરિવારમાં નાના મોટા બધા સાથે જમવું વાત કરવું પછી રમવું આ બધું સુખ આપે છે
હા સાથે બેસીને જમવું પણ એક અલગ આનંદ આપે છે.
હ કોઈ સમસ્યા આવી ત્યારે પરિવાર નો સહકાર. હોય તો ચિંતા ખુબ જ ઓછી થઈ જાય છે.
બિલકુલ સાચી વાત છે, પરિવાર એક સ્ટેચર જેવું હોય છે.
આજકાલ લોકો વ્યસ્ત થઈ ગયા છે પણ પરિવાર માટે સમય આપવો ખૂબ જ જરૂરી છે
આ મોબાઈલ અને વર્ક વચ્ચે પણણ પરવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ
હા અને રાજા ના દિવસે બધા સાથે બેસીને વાત કરવી બહુ સારી લાગે છે
હા તે સમય પર બધા પોતાના ફલીિંગ્સ બધાને પરિવાર સાથે શેર કરે છે
સાચી વાત છે લાગણીઓ એકબીજાને વહેંચી ગ તો પરિવારમાં માન સન્માન હોવું જોઈએ નાના મોટા, બધા એકબીજાની કિંમત સમજશે.
સાચી વાત છે. રિસ્પેક્ટ વગર સંબંધ વીક થઈ જાય છે.
હા એટલે ઘરના નાના બાળકો હોય. તો ઘરમાં ખુશી વધી જાય છે.
હા બાળકોની હસી ઘરને જીવન બનાવે છે.
એ તો ખુબ સરસ વા ત તમે, કે તમે મોટા લોકો હંમેશા સાચું અને સારા માર્ગે જીવન જીવવાની શીખ આપે જ છે.
હા તે ગુડન્સ બટ વહુ ઇમ્પોર્ટે હોય છે ફ્યુચર માટે. જીવન માટે.
સાચી વાત છે. પરિવાર સાથે તહેવાર ઉજવવા પર અલગ આનંદ મળી છે.
દિવાળી, નવરાત્રી જેવા તહેવારમાં. બધા સાથે હોય તો મજા આવે છે.
હ પરિવારમાં એકબીજાની મદદ કરવી પણ સારી આદત છે.
હા. મદદ કરવાથી પ્રેમ વધે છે.
શાંતિભર્યું પરિવાર હોય. તો જીવન પણ ખુશહાલ બને છે.
સાચું કહ્યું. ફેમિલી એટલે પાવરફુલ જીવન હોય છે
હવે પરિવારમાં દરેક વ્યક્તિની એક જ જવાબદારી હોય છે .
હા કામ પછી પણ થોડો ટાઈમ પરિવાર માટે રાખવો જોઈએ
આ ચોક્કસ નાના હોય કે મોટા બધાની અલગ અલગ જવાબદારી હોય છે.
શાંતિથી વાત કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવી જોઈએ પરિવાર સાથે.
સાચી વાત છે, એક વ્યક્તિ પર માધું બાર મૂકવો યોગ્ય નથી.
હા બિલકુલ. નાના હોય કે મોટા, બધાની અલગ અલગ જવાબદારી હોય છે.
હમ અને કામની વહેંચણી પણ જરૂરી છે.
સાચું એક વ્યક્તિ પર બધો ભાર મૂકવો. પણ જરૂરી નથી.
કોઈ રસોઈમાં મદદ કરી, કોઈ સફાઈમાં, અને કોઈ બીજું કા ન સંંભાળી.
આમ કરવાથી ઘરની એકતા પણ વધે છે.
ખુબ સરસ. હા અને કોઈને એવું લાગતું નથી, કે બધું કામ એકલા જ કરવું પડે છે
પરિવારમાં વાત કરવાથી આદત બહુ સારી હોય છે
બિલકુલ રોજ થોડી વાર વાત થાય તો બધા એકબીજાને સારી રીતે સમજી શકે છે
આજકાલ બધા મોબાઈલમાં બીઝી થઈ ગયા છે
હા તેથી પરિવનનો સમય ઓછો થઈ ગયો છે
જમવાના ટાઈમ પર ધર મે મોબાાઈલ સાઈડમાં મૂકી દેવો જોઈએ
હા અને એકબીજા સાથે વાત કરવી જોઈએ
કેટલાક લોકો પોતાની ચિંતા બીજાને કરતા નથી
બરાબર છે પરિવારમાં વિશ્વાસ પણ ખુબ જ મહત્વનો ભાગ છે
કેમ કે અંદરની વાત અંદર રાખી તો વધારેને વધારે સુરક્ષિત છે
સાચી વાત છે વિશ્વાસ વગર સંબંધ મજબૂત બનતા નથી
પરિવારમાં પુરષો પણ બહુ જરૂરી મહત્વનો હોય છે
જો કોઈ ભૂલ કરી બેસી તો શું કરવું જોઈએ? તો પેલ સમજાવવું જોઈએ અને પછી માફ કરવું જોઈએ હંમેશા
ટીકા કરવી પણ સારી વાત નથી
બિલકુલ સાચી વાત તમે વધારે ટીકા કરવાથી દુઃખ લાગે છે .
સરસ સાબળો વાપરવા જોઈએ
હા એટલે સારા શબ્દો ઘરના વાતાવરણને ખુબ જ સારું બનાવે છે
પરિવારમાં ખુશી કઈ રીતે વધારે છે?
હા ખુબ સરસ પ્રશ્ન પૂછ્યો તમે સાથે બેસીને વાત કરવાથી હસવાથી અને એકબીજાને સમય આપ પછી પરિવાર માં ખુબ જ ખુશી વધી છે
ક્યારેક નાના સરપ્રાાઈઝ પણ ખુશી વધારે આપે છે
સાચી વાત છે તમારે એકબીજાને સમજવું જોઈએ
એક ચૂપચાપ સાથે પણ સારી વાત થઈ શકે
હમ્મ અને નાની નાની ખુશીઓ પણ ઘણો આનંદ આપે છે
પરિવારમાં ડિસિપ્લિન પણ જરૂરી હોય છે
એ તો ખુબ જ સરસ છે જો ડિસિપ્લીન ના હોય તો પછી એ પરિવાર જેવું લાગે ને કેમ કે એક આ કામ કરી એક બીજું કામ કરી એટલે એ મજા જ ન આવે
સવારે જલ્દી ઉઠવાની આદત પણ સારી છે
હ હા એટલે તમે તમારા ઘરે ખુબ તાજગી ભર્યું વાતાવરણ થઈ જાય છે
ઘરમાં સાફ સફાઈ પણ વધારે સાથે મળીને કરવી જોઈએ
હા અને એકબીજા જોડે મજાક થી હસતા રહેવાથી સમય આપવાથી તમારી ખુશીનો આનંદ વધારે આવે છે
પરીવારમાં એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ સપોર્ટ આપવો જોઈએ
સાચી વાત છે એટલે અને મોટી વસ્તુની જરૂર નથી હોતી લોકોને
બિલકુલ સાચી વાત છે.
સમય આપવો એ જ સૌથી મોટી ભેટ છે.
બીલકુલ સાચી વાત તમે કરી
અને પરિવાર જીવનની સૌથી મોટી તાકાત છે.
હા એ પણ તમારી વાત સાચી છે, પરિવારની
હ ઓ કે તો હવે આવીને આવી રસપ્રદ વાતો આપણે ફરી કરીશું.
ઓ કે ફરી જરૂર કરીશું, નમસ્તે